હમી
સારું છે ને.
હા મિત્રો સારું છે તમને સારું ને.
હા મિત્ર આમ સારું જ છે હવે.
મિત્ર આપડે ગુજરાતમાં કેવા પ્રવાસી સ્થળો છે તમને કશું ખબર છે.
આપણા ગુજરાતમાં બહુ બધા પ્રવાસી સ્થળો છે. બહ બધી ફરવા લાયક એવી જગ્યા છે ઉનાળામાં ચોમાસામાં શિયાળા માં આ બધી જ માં આપણા ગુજરાતમાં ફરવા લયક સ્થળો છે. જેમાં આપડા ચોમાસા દરમિયાન જુદા જુદા ઊંચા ઊંચા ડુંગરો જે હરી હરિયાળીથી આખા ભરાઈ જાય છે. ત્યાં આપણને જોવાનો અને ખુબ આનંદ આવે છે. આ બધા આ બધા સ્થળો બો આપણને આનંદદાયી લાગે છે. તમે કઈ કહો મિત્ર તને શું લાગે છે આપડી પા બાજુ કયા એવા સ્થળો છે. જે આપણને આનંદ આપે એવા સ્થળો છે.
હા મિત્ર તારી વાત સાચી છે જે આપડે ગુજરાત રાજ્ય છે ને એમાં ઘણી બધી બધા જિલ્લોમાં એકને એક પ્રવાસી સ્થળ છે બધા જ જિલ્લોમાં પોતા પોતાની કઈ વિશિષ્ટ વાત છે બધા જિલ્લોમાં કુદરતી અને કૃત્રિમ રીતે અનેક વસ્તુ બનાવે છે આપડે ગુજરાત એ આપણું આપડે સાપુતારા એક હિલ સ્ટેશન છે જે આખા ગુજરાતમાં બહુ ફેમસ છે. અહી દૂર-દૂર થી લોકો ફરવા આવે છે અને મજા માણે છે. અ સાપુતારા છે તે આપડા એક હિલ સ્ટેશન છે. જે ડાંગ જિલ્લામાં આવેલું છે મિત્ર તેને સાપુતારા વિશે કશું ખબર છે.
મિત્ર હજુ સુધી મને એ બાજુ કઈ ફરવા લાયક જેવી કઈ ટાઈમ નથી મળેલો તેથી મેં સાપુતારા કઈ ગયેલો નથી. તેથી તું મને જણાવીશ સાપુતારામાં કેવું છે તે.
હા મિત્ર સાપુતારા એ ગુજરાતનું એક હિલ સ્ટેશન છે. સર્વ આખા ગુજરાત ના લોકો ત્યાં ફરવા આવે છે ઊંચા-ઊચા ડુંગરો, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને અનેક એક તળાવ છે જેમાં બોટિંગ કરવા માટે લોકો જાય છે અહી મનોરંજન માટે બી ઘણી બધી વસ્તુઓ છે તથા લોકો દૂર-દૂરથી અહિયાં આવે છે અને ત્યાંના લોકોને રોજી રોટી પણ મળી રહે છે જેથી સાપુતારા એક સર્વશ્રેષ્ઠ હિલ સ્ટેશન એમ કહી શકાય છે. મિત્ર તમારી બાજુ કઈ વિસ્તાર ફરવા જેવું છે આપડા બાજુ.
હા મિત્ર અમારા બાજુ એક દરિયા કિનારો છે જ્યાં લોકો આવે છે જ્યાં ખુબ જ મજા આવે છે જે સાંજના સમયે બહ ત્યાં લોકો જમા થાય ને બધા રમતો રમે છે પછી ફરવા લ ફરવા આવે છે નાના બાળકો પણ ત્યાં રમવા આવે છે દરિયા કિનારે. કેમ કે આપણા ગુજરાતમાં સોળસો કિલોમીટર જેટલો લાંબો દર દરિયા કિનારો આવેલો છે. જ્યાં ગુજરાતમાં અલગ અલગ-જગ્યા એ બહ ઘણા બધા ફરવાલાાયક દરિયા કિનારે જગ્યા છે. જ્યાં લોકો સાંજના સમયે જાય છે. દૂર-દૂર થી લોકો પ્રવાસી પ્રવાસીઓ આવે છે. જે ફરવા આવે છે. અને તાં. ત્યાંના દરિયા કિનારાના લોકોને ત્યાં રોજીરોટી પણ મળી રહે છે. અને આ લોકો પણ એમાંથી નાણા ન આ આયોજન કરે છે. મિત્ર તું મને બીજું કઈ જણાવીશ?
હા મિત્રો આપડે જોવા જઈ તો પછી વલસાડમાં એક તિથલ તિથલ નામનો દરિયો છે. જ્યાં ઘણો મોટો દરિયો છે ને લોકો દૂર-દૂર થી ત્યાં જોવા પણ આવે છે. મિત્રો ધરમપુર સાઈડ કઈ વિન્સેલની બાજુ કઈ એવું વિસ્તાર છે.
હા મિત્ર ધરમપુર માં ખુબ જ પ્રખ્યાત એ વિલસન હિલ હિલ સ્ટેશન છે. જ્યાં ચોમાસામાં આખું હરિયાળી થઈ જાય છે. જ્યાં ખુબ ગ્રીનરી થઇ જાય છે. અને લોકો ત્યાં ફરવા માટે આવે છે. જે ખુબ જ મોટી જગ્યા છે. અને ત્યાં સુંદર-સુંદર સુંદર એવા નજારાઓ પણ દેખાય છે. મિત્ર આલ વિલ્સન હિલ પર ચોમાસામાં ખુબ જ સુંદર એવું વાતાવરણ થાય છે. વરસાદ આવે છે. આખુ ધુમ્મસ વાળું થઇ જાય છે. એવું ખુબ જ છે ત્યાં લોકો ઘણી દૂર-દૂરથી થી આવે છે ફરવા માટે. અને ખુબ જ આનંદ મજા માણે છે. મિત્રો તું કઈ બીજું જણાવીશ એવું જ્યાં જે જાણ માં હશે?
હા મિત્ર અમારા વિસ્તારમાં એક પાંડવ ગુફા નામક સ્થળ છે. જ્યાં કહેવામાં આવે છે કે પહેલે અહીં આ વનમાં પાંડવ લોકો ત્યાં વાસ કરી ગયા છે. તે પાંડવ ગુફા તેના ઉપરથી એક ઝણાવુ બી પડે છે. પાંડવ ગુફા જોવા માટે દૂર દૂરથી લોકો અહિયાં આવે છે. અને ત્યાં જોઈ જાય છે. બીજું તને ખબર છે કે આપડે પાટણની વાવ ક્યાં આવી છે?
સુું મિત્ર કઈશ?
હા મિત્ર. પાટણની વાવ મહેસાણા માં આવી છે. જે તેના માટે ખૂબ પ્રખ્યાત છે. જે પાટણની વાવ છે તે સાત માળ જેટલી વાવ છે. જેટલે અંદર છે અને તે તે જોવા માટે લોકો દૂર દૂર થી ત્યાં આવે છે. મે તો તને હજુ કઈ ખબર છે કે આપડા ગુજરાતમાં કઈ કઈ ફરવા જેવી જગ્યા છે?
હા મિત્ર. આ ધરમપુરમાં ખુબ જ ફરવા લયક છે. જે જુદી જુદી છે. જ્યાં ધરમપુરમાં ઘણા બધા ધોધ આવેલા છે. જે વોટરફોલ તરીકે લોકો ખુબ મજા માણવા માટે આવે છે. એમાં ગિરા ધોધ, ગણેશ ધોધ, શંકર ધોધ આ બધા ધોધ આવેલા છે. જ્યાં લોકો ફરવા માટે આવે છે. અને આવી જ રીતે ધરમપુર માં બીજી પણ ઘણી જગ્યા છે, જ્યાં ધરમપુરમાં એક વિજ્ઞાન કેન્દ્ર છે. જ્યાં જુ જુદા જુદા વિજ્ઞાન ને લગતા સાધનો છે. અને ધરમપુર માં લેડી વિલસન મ્યુઝિયમ પણ આવેલું છે. ત્યાં જુદી જુદી આપણી સંસ્કૃતિઓનું બધું મૂકેલું છે ને કેવી આપણી જૂની સંસ્કૃતિ હતી. તેના વિશે પણ માહિતી તા આપણને મળે છે. અને ત્યાં એક માછલીનું હાડપિંજર પણ મૂકેલું છે. જે બહુ મોટી માછલી છે.
મિત્ર તું કઈ મને બીજું જણાવીશ એવું
હા મિત્રો જે રીતે કે એવી રીતના આપડા દ્વારકામાં શ્રી કૃષ્ણજી નું મંદિર છે ત્યાં લોકો ની ત્યાં બાંધકામ પણ નવ થઈ રહ્યું છે જેના કારણે લોકો વહેલા વેલા તો જાય અને આનંદ માણી શકીએ ત્યાં જવા માટે અમુ અમુક જગ્યા થી બોટ લઈને લોકો દરિયા ના પણ મજા લેતા જાય છે. થા શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને ત્યાં લોકો આસ્થા થી ત્યાં જાય છે. મિત્ર તને યાદ છે નર્મદામાં નર્મદા ડેમ પર કઈ મૂર્તિ આવેલી છે.
હા મિત્ર નર્મદા ડેમ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મૂર્તિ આવે છે. જ્યાં જે વિશ્વની સૌથી મોટામાં મોટી મૂર્તિ છે. જેના અંદર આપણે લિફ્ટ દ્વારા અંદર જઈ પણ શકીએ છીએ અને ઉપરથી નજારો જોઈ શકી છે જેસ સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ છે. એ સરદાર વલ્લભભાઈ એ આપણા દેશ માટે એક રચેતા છે. જે આપણા દેશનું ઘડવયું રચે છે રચી ગયેલા છે. એ ખુબ જ મહાન હતા. મિત્ર તું મને બીજું કઈ જણાવીશ.
હા મિત્રો જે કે વે ના જુનાગઢ જુનાગઢમાં ભી એક ગિરનાર નામનો એક પર્વત છે જ્યાં કુલ નવ હજાર નવસો નવાણું પગથિયા જેટલા છે. અને ત્યાં ખુબ ઊચે હુધી જાય છે મિત્ર તો કશું કહીશ.
મિત્રો હવે આપણા બાજુ એવા તો ઘણા ફરવાલાયક સ્થળો છે પણ તું એ કીધું તેમ મેં દ્વારકા પણ ગયેલો છે જ્યાં અમે ના નાના હતા ત્યારે અમે ગયેલા અને ત્યાં બોટમાં બેસીને ખુબ જ મજા આવે અને અમે મંદિરમાં પણ ગયેલા જ્યાં અએમા અમને પ્રસાદ રૂપે ઘણું બધું જમવાનું પણ આપે આવી જ રીતે રીતે અમે નાનલ હતા ત્યારે અમે મિત્ર સોમનાથ પણ ગયલા જ્યાં એક સાત પેલા છે તેમાંથી એક છે મંદિર તેમાંનું શંકર ભગવાન નું મંદિર છે જે ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે મિત્રો તું બીજું કઈ જણાવીશ મને
હા મિત્રો જેમ ત કહ્યું એ પ્રસ આપણી જિંદગી માં ખુબ જરૂરી છે આપડે અમુક વસ્તુ નહીં જોય પરંતુ એ જોવા જેવી છે જિંદગી માં નવા નવા અનુભવ કરવા નવા નવા લોક લોકોને મળવા ને નવા નવા સ્થળને એક્સપ્લોર કરવા એ જિંદગીમાં ખૂબ જરૂરી છે મિત્ર તારે જીવનમાં પ્રવાસ વિશે નું કઈ કહીશ
હા મિત્ર પ્રવાસ માં મેં બહુ ખાસ તો નથી ગયલો પણ અમે નાનલા હતા ત્યારે દરિયા કિનારે ગયલા પછી મંદિરોમાં જુદા જુદા સ્થળે ગયેલા ફરવા માટે અને આબુ ડુંગર ઉપર ગેલા આ બધા ફરવા લાયક સ્થળો જેવા છે એ જગ્યાએ અમે ગેલા ને જ્યાં ખુબજ મજા આવે છે લોકો દૂર દૂર થી આવે છે બીજા બીજા રાજ્યોથી દેશોથી અઆવા લોકો આવે છે જે લોકો મજા માણવા માટે આવતા હોય છે લોકો ફરવાલાાયક સ્થળ થી સ્થળો માટે દૂર દૂર થી આવતા હોય છે મિત્ર તું કઈ જણાવીશ મને
હા મિત્ર જેથી પ્રવાસ પ્રવાસીઓને પ્રવાસ ભી મળી જાય છે અને તેના જે લોકલ લોકો હોય છે તેમને રોજગારી પણ મળી જાય છે જેના કારણે ત્યાના લોકોને ભરણ પોષણ કરીય છે અને પ્રવાસીઓને તેમને મજા ભી મળી જાય છે અને લોકોને થોડા નાણા પણ મળી જાય છે જેથી અમુક જગ્યાએ જ્યાં ડેવલપમેન્ટ નહી ત્યાં અમુક આ પ્રવાસી સ્થળો હોય છે જેના કારણે લોકોને પોતાને રોજીરોટી મળી રહે છે અને આવી રીતે તે લોકો પોતાનું ભરણ પોષણ કરે છે મિત્ર તને કશું યાદ છે કે આપડો જે દાંડીનો દરિયો છે ત્યાં ગાંધીજીની મૂર્તિ છે ને ત્યાં પણ લોકો ફરયેલ છે ત્યાં મ્યુઝિયમ છે ક્યો છે જેથી લોકો મિત્ર તું કશુ કહીશ
હા મિત્ર દાંડ દાંડી તો ગાંધી બાપુ એ મીઠા નું સત્યાગ્રહ કરવા માટે આવેલા છે જે ફરવાયેલા એક હમણાં સ્થળ બની ગયેલું છે લોકો ફરવા માટે દૂર દૂર થી આવે છે અને ગાંધીજી ના સ્મરણ માટે પણ ત્યાં આવતા હોય છે લોકો જે લોકો ગાંધીજી ને યાદ કરતા હોય છે અને લોકો ત્યાં ફરવા માટે આવતા હોય છે એવી જ રીતે એ દરિયા કિનારો છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે અને દરિયામાં નાહાવા નાહવા માટે પણ જાય છે એવી જ રીતે લોકો જુદી જુદી જગ્યાએ પણ દરિયામાં નાહવા માટે જાય છે હ આમ વલસાડના તિતતલ દરિયા કિનારે પણ લોકો આવે હોય છે લોકો દૂર દૂરથી આવે છે અને મોજ માણે છે છે બીજું કઈ મિત્ર તું મને જણાવીશ.
હા મિત્રો આપડે ચોમાસામાં ડાંગ એક સૌથી સારું ફરવાળો વિસ્તાર છે. ત્યાં નેચર બી ઘણું બધું છે કુદરતી હવા કુદરતી વસ્તુ ઓ. ઘણી બધી જોવા મળે છે જેથી લોકો દૂર દૂર થી તેને અનુભવવા માટે દૂર દૂર તે લોકો ત્યાં આવે છે અને પોતાના શોખ પૂરા કરે છે. દૂર દૂરથી લોકો કુદરતી હવા પાણી ચરણા ધોધ એ બધી વસ્તુ તો માટે તે જોવામાં આવે છે મિત્રો ચાલ તો પછી આપડે કોઈ દીસ ફોન કરજો પછી આ ટોપીક પર.
હા મિત્રો ચાલો.